હલો
કેમ છો મજામાં એવું
અવાજ આવે છે
હા આવે છે કેમ છે મજા મા
તમારો અવાજ નહી આવતો મને વ્યવસ્થતીતી તમે કહો કેમ હલો
હું તમારો અવાજ બરાબર આવતો નથી
હા નેટવર્કમાં જોવ હવે આયો મારો અવાજ
હા આવે છે બરાબર આવે છે.
હવે આવે છે ને બરાબર હા શું કરતા હતા તમે
થવો બસ કઈ નઈ જમેીને બેઠી હતીી શું કરો છો તમે
હલો હેલો હા શું કરો છો હા હલો હવે મારો અવાજ આવે છે ને કમ્પ્લીટ
હા આવે છે
હા શું કરતા તા તમે
બસ કઈ નહીિ હું એવી જોતી હતી. તમે શું કર
હમ હમ કઈ નઈ મારા બેબી ને બસ આ ખવડાવવા બેઠી અત્યારે
કેવું તમને અલગ અલગ જગ્યા ફરવાનું કે ટ્રાવેલ કરવાનું ગમે
હા બસ ગમે એની માટે જ મેં વાત કરી હતી કે અમે લોકો સારંગપુર જવાનું ગોઠવીએ છીએ તો તમે આવશો
સારું કેવાય સારંગપુર એવું હનુમાન દાદા નું મંદિર છે છે ધાર્મિક સ્થળ પણ કેવાય આવીશ
એટલે સવારે સાત વાગે છે ને અમારે નીકળવાનો પ્રોગ્રામ છે સવાર સાત વાગ્યા ની જઈશું અમે લોકોકા. સાત વાગે આપણે નારેશ્વર સોરી ગણપતપુરા અને. ગણપતપુરા પછી કમિયાળા ધામ પછી માતાજી નું મંદિર છે. ત્યાં બધું છે બધું ત્યાં એટલે બધું થઈ જાય ભેગા ભેગી.
ના એવું કે ધાર્મિક સ્થળ પણ ગણાય પછી ત્યાં આગળ. ફરી બી લેવાય એક પ્રકાર ન ટ્રાવેલ પણ ગણી લેવાય પછી. ધાર્મિક સ્થળ હોવાના કારણે ત્યાં. દર્શન બી કરી લેવાય ઘણું બધું કાર્ય ભેગું પતી જાય એવું.
હા. અને સાંજે પછી સારંગપુરના હનુમાન દાદાના દર્શન કરીને. પછી પાછા. રાત્રે રિટર્ન ને બધું એટલે. તમને ફરવાનો કેવી રીતના શોખ તમને કઈ પ્લેસ સૌથી વધારે ગમે.
અને એવું કે જે શિવજી ના મંદિરો હોય.
હમ.
જેમ ઘણા બધા કુદરતી વાતાવરણમાં બન્યા હોય ઘણી એવી બધી. જગ્યા એ મને જવાનું ગમે.
બરાબર. સારંગપુરમાં બી બહુ જ મસ્ત છે સાંજે પ્રસાદી આપે છે બધું સારું હોય છે.
એમ આપણી આ. અત્યાર સુધીમાં સોમનાથ છે જુનાગઢ. છે ગિરનાર છે સૌરાષ્ટ્ર સાઈડ ઘણી બધી ફરવાની જગ્યા છે. ત્યા ઘણા બધા મંદિર પણ આવેલા છે પછી. ત્યાં સારા એવા પહાડો વિસ્તાર હોય તો અહં ફરવાની. મજા આવે પછી તે નરસિંહ મહેતા તળાવ કરીને એક જ. છે જગ્યા ત્યાં બી સારું જે પછી ત્યાં મ્યુઝિયમ હોય કે પેલાના જે રાજાઓ મહારાજાઓ રાણીઓ હતા તેમના કપડા પહેરવેશ હોય જે સોના ચાંદીના ઘરેણા એ. ટાઈમ કેવા એ લોકો પહેરતા હતા. એ પણ ઘણું બધું મૂક્યું છે જે. મમાં પણ જોવા આપણને મળે.
હા એ સૌથી વધારે લાઈવ જોવું હોય ને તો આપડ વડોદરા બી સારું છે. વડોદરા છે પછી ઉદયપુર છે. ઉદયપુરમાં તો જે મહારાણા પ્રતાપનો મેલ છે એમની સામે જ એમના વંશજ જે લક્ષ રાય જે છે ને જે હમણાં જ નવા મહારાજા બન્યા ફરી- એમનું બધું સામસામે જ છે.
બરાબર.
એમની પેઢી હજી ચાલે છે એટલે
જયારે આપડે આવી રીતે ટ્રાવેલ ની વાત કરીએ તો રાજસ્થાન સાઈડ જોઈએ તો ત્યાં સલમેર છે ત્યાં તમે એ જે જેસલમેરમાં પ્રોપર તમે બધું ફરવા રહ્યો ને તો બે થી ત્રણ દિવસ તમારે ત્યાં નીકળી જ જાય અને ત્યાંથી ત્યાંથી ઘણા બધા ડિશર્ટ હોય ડીઝર્ટમાં પછી તમને એ રણ માં ગાડીમાં જ ફેરવામાં આવે ઉંટ પર તેની સવારી કરવામાં આવે. પછી ત્યાં જે નાસ્તો આપવામાં આવે એ બી અલગ હોય છે તમે ડિઝર્ટમાં અહયા રોકાવો તો અહં ટેન્ટ જેવું બાંધેલું હોય છે. હમ હમ.
જેસલમેર હજુ નથી ગઈ પણ મારા હસબન્ડ જઈ આવ્યા છે. તો તમે જયા તો ત્યાં કઈ રીતનું સારું હોય છે બધું?
ત્યાં તો તમે જોવો ને કે પેલા તો તેના માણસો ખુબ કેવું કે મહેમાન નવાજી વાળા હોય.
હા
કે અમને જે ટ્રાવેલ કરવા આવ હોય એ પ્રેમપૂર્વક તેઓ બોલાવે પછી લાગણી ચીલ હોય કે કે કોઈ વ્યક્તિ આપડા ઘરે આવી હોય તો કેવું પ્રેમથી આપડે બોલાવીએ. એવું હોય પછી ત્યાં મહેમાન નવાજી પણ સારી કરાવે ડીઝર્ટમાં આપડે જ્યાં રોકાઈએ પૈસા આપીને ત્યારે પણ ત્યાં સારી એવી ખાતરદારી કરવામાં આવતી હોય કે જાા ના ટાઈમે ચા કોમ્પ્લીટલી હોય. બે પ્રકાર નો નાસ્તો હોય. તે પછી જે મેન સુવિધા આપડી હોય કે બાથરૂમની ટોયલેટ ની એવી તે સુવિધા પણ સારી હોય ઘણી એવી
બરાબર હાઈજીન આપડે હોય અંદર બધું
હા
બરાબર સારું કહેવાય તો તો અમે લોકો લાસ્ટ જો ને મેં કીધું ને સારંગપુરની ટ્રીપનું છે. એ વિચારીએે છે એની પેલા તો પછી ઉદયપુર ગયા તા ખાલી ઉદયપુર શિનાથજી શિનાથજીમાં બી સરસ છે.
મસ્ત ફરવાની જગ્યા છે.
બધું ફરવાનું ને બધું સરસ છે એમ તમારા કેટલા જુતિ તિલિંગ પત્યા છે અત્યાર સુધી?
અતલે સુધીનામાં તો મેં એક જ જોઈ આઈ તી અને પછી થોડા ટાઈમ પછી મારે મહાકાલેશ્વર નું બી પ્લેનિંગ છે. છે જવાની પણ અત્યારે ચોમાસું ચોસા ના કારણે મેં બંધ રાખ્યું કે અત્યારે નથી જવું ચોમાસામાં જોવી મજા ના આવે. પછી ટ્રાવેલમાં ઘણી તકલીફ થાય ચોમાસામાં મજા ના આવે તો પછી. અ મેં માડી વાર્યું કે પછી કે શિયાળા ની સીઝન હોય.
હા બરાબર અમારે જવું તું પણ અમારું બીજું જે ફ્રેન્ડ સર્કલ છે. એ અત્યારે જઈને આવ્યો પણ મારે આજે મારું બેબી છે એના લીધે થોડું અમારે ડીલે કરવું પડ્યું હતું આ ફેરી ઓંકારેશ્વર ને બધું
કે નાનું બેબી જોડે હોય તો એની બી સારવાર કરવારની હોય એટ ફાવે નહ જોઈ એવું એટલે.
હમ કા તો બેબી એકદમ ફીડિંગ પર હોય તો લઇ જવાય. કાં તો આખું ઉપરનું ખાતું થઈ ગયું હોય ને તો લઈને જવાય. આથ વચ્ચે હાઈબ્રિડ હોય કે પ્યુરી કરીને ખવડાવવાનુંને બધું. હોય ને તો ના ફાવે એમ બે બી બી સફર કરેને આપણેે બી સફર કરીએ.
હા.
આપડું તો ચાલ જે આપડે વિચારી બી લઈએ. પણ બેબી હોય એને વધારે આપડણે સફર ના કરવા દઈએ.
હ તો સાચી છે જયારે કઈ મોટી ઉંમર નું હોય ત્યારે તમે લઈ જાવ. જોડે જોડે એને બી ટ્રાવેલ કરવાની મજા આવે કે એને બી ખબર પડે કે આ મંદિરે ગયા ત્યા આ વસ્તુ. શું છે શું છે. અને સાઉન નાનું હોય જયારે ફીડિંગ ના સ્ટેજ પર હોય. ત્યારે તમે લઈ જા તો ત્યારે બી કઈ વાંધો ના આવે એટલો બધો.
હા. એટલેચ્છા હાઈબ્રિડ બધું ભેગું હોય ને ને ત્યારે પ્રોબ્લેમ થોડી થાય એટલે પછી અત્યારે થોડુંક માંડી વાળડીએ. કે ચલો વન ડે પિકનિક જ આપણે જતા રહીએ.
બરાબર આ નિર્ણય તમારો સારો છે કે અત્યારે તમે જો એવીને લઈને જાવ. તો એં બીમાર પડી શકીએ. બીમાર થવાથી ઘણો બધો ખર્ચો બી ઘરમાં આવી શકે અને નાનું બાળક ઘરમાં બીમાર હોય. તો કેવું લાગ્યું બાકી તમારો નિર્ણય સાચો છે કે અત્યારે બેબીને લઈને ના જોવે આ વાતાવરણ માં.
ખર્ચાનું તો આપણે ચલો એક વાર પહોંચી વળીએ પણ બે બી જે સફર કરે એને. થોડું આપડે જોવું પડે કે એને તકલીફ ના પડે.
ગમે તેવું એ બીમાર થઈ જાય તો કઈ ના શકે કે મને આ થાય છે પેલું થાય છે.
અંધડ એટલે આપણેે મૂ જોઈએ સૌ
હા બાકી કઈક ભરવાની એ મજા આવે નઈ. પછી બેલી મ જ ધ્યાન ર એવું થાય.
હા એટલે. બાકી હવે આગળ કોઈ ઇન્ટરનેશનલ ટ્રીપનો વિચાર ખરો તમારો.
ના ના અત્યારે તો એટલું બધું બજે છે નહી એટલે
બરાબર. બાકી ઇન્ટરનેશનલ ટ્રીપમાં અમે જોઓ ને બે વરસ પહેલાં જ બાલી ગયા હતા અમે લોકો.
સરશ તમારો ત્યાંનો અનુભવ કેવો રહ્યો હતો.
સારો રહ્યો તો બસ ખાલી તમારે ખાવા પોતાનું થોડું ઘણું લઇ જવું પડે. ઈન્ડિયન રેશ. રેસ્ટોરન્ટ છે બટ ટેસ્ટ મેં બધું તમને મળે તો મળે ના મળે તો ના મળે એમ અમે લઈને નહતા ગયા પણ ત જઈને નાસ્તો નને એ બધું જ લઈને ગયા તા. પણ પછી ત્યાં જે જમવાની થોડી અગવડ પડે બપોરનું લંચ, સાંજ નું ડિનર વચ્ચે વચ્ચે આપણે ચાર વાગે જે ભૂખ લાગે એમાં તો પછી તેની સેન્ડવીચ ને બધું મંગાવ્યું હતું પણ ઓછું ફાવે આપણને ફીું ફીકું હોય ને એટલે.
બરાબર અને ત્યાંનો કેવો ખોરાક ગણ થોડો અલગ પડે. જયારે રોજિંદા જમી રહેલા હોય ને એ જે ફૂડ હોય થોડો અલગ પડે.
હમ્મ.
તમે ઘરેથી તમે નાસ્તો. બનાવીને લઈ ગયેલા હોય તો પછી એ તમને ઘણો બધો મદદરૂપ રહેવું.
નાસ્તો તો એ જ મદદર હતો પણ પછી કોઈક વાર તો ભૂખ લાગે એટલે બીજું કશું ખાઈ લેવું પડે એમ પછી છેલ્ બ્રેડ ને ટોસ થી કામ ચલાવવું પડે આપડે બાકી તમને જો નેચર ગમતું હોય બીચિસ ગમતા હોય તો બાલી જવાય. સરસ છે.
મને મહયને છે વારી જગ્યા હોય એ વધારે સારું લાગે.
હા અને ત્યારે તો આપડે પેલી ગેમ નહી આવતી જંગલ બુક એવી સવે સફર. ફળ જેેવી બી નીકળી છે એ વિની ટીવી રાઈડ ને બધું ત્યાં હોય છે એટલે મજા આવે વધારે. જંગલ સફારી છે અમે લોકો જંગલ સફારી માં રોકાયા તો રાત્રે લોકો પ્રાણીઓને છૂટા મૂકી દે.
હમ્મ.
અને વચ્ચે રહેવાનું હોય એટલે ના જે તમારું જે હટ હોય ને એ એનાથી થોડું એક બે કિલોમીટર દૂર મૂકે તમને દેખાય ખરા જીરા ફ આપને બધું દેખાય ખરું પણ આપડ પા જે બીજી આપણે શું કહેવાય હિંસક પ્રાણીઓ ના મૂકે જેમ કે અ જીરાફ હાથી સસલું એ બધા હમ્મ જે હાર્મફુલ ના હોય એ બધા મૂકે બાકી તો જે એ હોય હિંસક હોય ને એને તો એ લોકો દૂર જ બહુ રાખે છે. બાકી તમે સવાર ઉઠો અને જેવી બારી ખોલે એવું હામે જ તમને હાથથી ને બધું જોવા મળે.
સરસ એવું વાતાવરણ હોય પશુ પક્ષી હોય તો કેવું સરસ લાગે એમને વાળી જગ્યા ફરવા જાય તો કે અલગ જ અનુભવ થતો હોય.
અને અમે તમે સવાર જ સવારે ઉઠીને તરત આમ એકદમ શાંત વાતાવરણ જે પક્ષીઓ બોલતા હોય અવાજ આવતો હોય આમ નેચરલ લાગે ઠંડક ને એ બધું.
હમ્મ હમ્મ મસ્ત માઇન્ડ રિલક્સ થઈ જાય એના કારણે.
હા એટલે સારું સારું ચલો તમે બી તમારું કામ બતાવો હું બી સોડાવું મારા વેધને.
ના ઓ
હા ચાલો જય શ્રી કૃષ્ણ.